હાલો હા, હ કેમ છો? મજામાં
મજામાં, તમે મજામાં?
હા બસ મજામાં જો-જો બો બધું ચાલે છે એમ અત્યારે તો. હા પૈસા કમાવાનું ને એ બધું એમ. આ જુવાની માં બધી જવાબદારીઓ આઈ ગઈ ને. એના કરતા તો બાળપણ જ સારું હતું એમ બસ રમવું ભણવું મિત્રો સાથે અમ કરી અને પરિવાર સાથે આનંદથી સમય પસાર કરવો.
સાચી વાત છે હું પણ તારી વાતથી બો સહેમત છું બાળપણની ઘણી યાદો આજે અમ પણ મનમાં તાજી છે, શાળા નો પેલો દિવસ હતો, નવા મિત્રો બનાવવા અને શિક્ષસો શિક્ષકો સાથેનો પરિચય આજે પણ મને બહુ યાદ આવે છે. એ દિવસો જ કઈક અલગ હતા, મનોરંજન વાળા હતા કોઈ ટેન્શન નતું, અન અત્યારે તો બધી જવાબદારી આઈ ગઈ, તો ઘણા ટેન્ છનો છે, બાળપણ જેવી મજા નતી.
હા, એ તો સાચી વાત છે. મને પણ શાળાના દિવસો ખુબ યાદ આવે છે. આપડે કેવી રીતના આમ સવારે કમપ્લીટ ટાઈમે ઉઠી જતા તા, અને શાળાએ જતા તા તૈયાર થઈને. પછી શાળાએ જઈએ એટલે સૌથી પહેલા જ કરવાની હોય પ્રાર્થના. પછી વર્ગમાં બેસીએ અને પછી રિઞ રિસેસમાં મિત્રો સાથે આ આપળે નાસ્તો વેચીએ અને ખાઈએ, એની કંઈક મજા જ અલગ હતી એમ એ દિવસો જ કઈક અલગ હતા.
અત્યારે તો આપણને ઉઠવાનો સમય નક્કી ન હોય પછી ઉઠીને પાછું ઓફિસ જવાનું હોય અને પછી ઓફિસ થી આઈને પણ શું કરીશું શું નહી કઈ નક્કી ન હોય પછી સુઈ જઈએ થાકીને, પછી બીજા દિવસે ઉઠીએ બસ આજ ચક્ર ચાલ્યા કરે છે.
સાચી વાત છે તારી હું પણ તારી વાતથી બો સેમત છું. આજે રજા ના સમયમાં તો આખો દિવસ મિત્રો સાથે ક્રિકેટ ક બ્ડી, ખોખો ફૂલ રેકેટ, દોડપકડ અને સાયકલ ચલાવાની મજા જ કંઈક હતી અત્યારે તો રજા ના દિવસમાં પણ આપળે ઘરમાં હોઈએ છે, મિત્રો સાથે કઈ મળવાનું હતું નથી ફોન પર એ ક્યારેક-ક્યારેક વાત થઈ જાય છે જેમ કે આજે મારે તારી સાથે વાત થેય ગય. પણ એ દિવસો કઈક અલગ જ હ તા જ્યારે બો મજા આવતી હતી આપણને.
હા એ તો સાચી વાત છે, અને બીજી એક વસ્તુ કે તેસ સમય છેને મોબાઈલ અને સોશિયલ મીડિયાનું એટલું ચલણ નોતું. તેથી બાળકો જે છે વ વધારે બહાર રમવાનું પસંદ કરતા હતા. અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રેતું હતું અ તમે જેમ કયું એમ કે રજાના દિ દિવસોમાં જે છે બાર રમતા હતા અમે પણ ઉનાળાની રજાઓમાં છે બાર સં તા કુકડી રમતા હતા પછી અમે તો છે ને પેલું કુક્કા રમતા હતા પાંચ પથ્થરો ની જે રમત આવતી હતી એ, પછી સાપસીડી રમતા હતા બધા ભેગા થઈને ફોનમાં યા તો પછી પેલા એમાં અને અત્યારે તો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો તો પેલી વસ્તુ તો લોકો એટલા મળતા જ નથી બસ ફોન પર જ હાઈ હેલ્લો થઈ જાય છે.
સાચી વાત છે અત્યારે તો આપણે વેકેશનમાં પણ ઘરમાં જ રહીએ છે કઈક નવું નવું કરતા હોઈએ છે પણ જયારે બાળપણમાં ઉનાળાના વેકેશન માં આપણે દાદા દાદી અથવા મામાના ઘરે જવાની ખૂબ ઉત્સુકતા રહેતી હતી કે ચલો હવે મામાના ઘરે જઈશું તો મજા આવશે બધા સાથે મળીશું આપણે આપણેે દાદા દાદી સાથે મળીશું ખુબ મજા આવશે પણ અત્યારે તો કઈ એવું રહ્યું જ નથી
હા એ તો સાચી વાત છે હું પણ મારા મામાના ઘરે જે છે દરેક ઉનાળા વેકેશનામાં જતી હતી હા સાચી વાત છે અત્યારે તો નથી રહ્યું અને મામાના ઘરે જઈએ ને એટલે આખો પરિવાર ભી આપડે આપડા ભાઈ બહેનોને મળીએ પછી એમની જોડે રમીએ પછી દાદી કે નાની જે આપણે જેના ઘરે ગયા હોય આપણને વાર્તા સંભળાવે અને એની ખુબ મજા આવે એ જે વાર્તા સાંભળવાની અ મને મારા દાદી જે હતા તે વાર્તા કહેતા હતા અને જે વાર્તા હતી એટલી લાંબી હતી ને કે એવું નહી એક દિવસમાં પતી જાય એમ એ વાર્તા ને અધૂરી અધુરી રહેતી અને પછી છે ને બીજા દિવસે જે હતા એ અમને વાર્તા કેતા એમ તો એ જે દિવસો હતા એ અદભુત દિવસો હતા
સાચી વાત છે હું મને પણ મારા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી ખુબ ગમતી હતી હતી મને હજી પણ એ દિવસ આવે યાદ આવે છે કે મારા મારા દાદી મને વાર્તા કહેતા હતા જેમકે તેઓ રાજા રાણીની વીર યોદ્ધાઓની અને પ્રેરદાયક પ્રસંગો કહેતા હતા મને
હા મારા દાદી પણ એવી ઘણી વાર્તાઓ કેહેતા હતા અને એ વાર્તાઓમાં સચ્ચાઈ
મહેનત અને ઈમાનદારીથી સારા સંસ્કારો શીખવાતા હતા
સાચી વાત છે બાળપણમાં તહેવારોની પણ કઈક અલગ જ મજા હતી જેમ કે દિવાળી ઉત્તરાયણ હોળી નવરાત્રી આપણે આતુર થઈ રાહ જોતા હતા કે ક્યારે એ તહેવાર આવે અને ક્યારે આપણે મનોરંજન થી એ તહેવાર નો ઉત્સાહ આપણે કરી શકતા હતા પણ અત્યારે તો કઈ તહેવાર જેવું પણ રહ્યું નથી બસ બધાના બધા પોત પોતાના કામમાં લાગી રહ્યા હોય છે બાળપણ બાળપણ આપણે આતુરતા રતી હતી ર જોતા હતા આપણે કે ક્યારે એ તહેવાર અને ક્યારે આપણે એને ઉત્સાહથી મનાઈએ
હા એ તો સો ટકા ની વાત કીધી અને જેમ કહ્યું તમે કહ્યું એમ કે અત્યારે એ વાત નથી રહી તહેવારોમાં પહેલા તો નવરાત્રી ના દસે દસ દિવસોમાં મને હજી પણ યાદ છે અમે લોકો સાત સાત કે આઠ વાગ્યા ને ચાલુ થઈ જતો તૈયાર થવાનું કે પછી દસ વાગે ગરબા ચાલુ થાય પછી ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલે એવું ને એવું ચાલતું હતું અને એવું પણ નહીં કે અમે કંટાળી જતા હતા દસ દિવસમાં એમ અત્યારે તો નવરાત્રી ના પણ એવો કોઈ ઉત્સાહ નથી રહ્યો પછી દિવાળી દિવાળીની તૈયારી પંદર દિવસ પહેલા શરૂથઈ જતી હતી અમે લોકો જે છે પછી ઘરમાં અલગ અલગ વાનગીઓ બનતી હતી અમે લોકો જે છે સફાઈ સફાઈમાં લાગેલા હતા અને બેસતા વર્ષ ના દિવસે તો લોકો એકબીજાના ઘરે જઈને મળતા હતા હતા એમ આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં તો લોકો બસ ફોન પર જ હેપી ન્યુ યર ને એ બધું કહિ કહી દેતા હોય છે એમ અને અમે જે બીજાના ઘરે જઈએ અને પછી અમને પૈસા આપે ને ઍ પાંચ રૂપિયા બે રૂપિયા દસ રૂપિયા એનું પણ એક અલગ મજા હતો એમ અમે બહુ ખુશ થઇ જતા હતા અત્યારે પણ એ બધું પણ ઓછું થઈ ગયું છે એમ
સાચી વાત છે તારી એ આપણને જે એ દિવસો આપણે આમ રા જોતા હતા ક્યારે એ દિવસ આવે અને આપણે એને ઉત્સાહ થી મનાવી શકીએ પણ અત્યારે એવું કઈ રહ્યું જ નથી આ મોબાઈલ અને સોશ્યલ મીડિયા ના જમાનામાં એ કઈ થતું જ નથી જેમ કે શાળાના વાર્ષિક કાર્યક્રમો પણ યાદ આવે છે જેમ કે નાટક થતું હતું આપડા સ્કૂલ માં ગરબા થતા હતા ગીત અને ભાષણની સ્પર્ધામાં ભાગ લેવાની જે મજા આવતી હતી એ પણ ખુબ યાદ આવે છે અત્યારે એ બધી સ્કૂલમાં કઈ રહ્યું જ નથી કે સ્પર્ધા થાય છે એમ
હા એ તો સાચી વાત છે અને જયારે ઈનામ મળતું હતું ત્યારે પણ ખૂબ આનંદ થતો હતો એમ અને જો ઈનામ ન મળે તો પણ મિત્રો સાથે ભાગ લીધો એજ મોટી વાત લાગતી હતી હું પણ મારી શાળાઓની જે ઘણી ઈવેન્ટસ છે અને ઘણા એવા કાર્યક્રમો છે એમાં ભાગ લેતી હતી મને નૃત્યનો બહુ શોખ હતો અને મને નૃત્યમાં ઘણા બધા ઈનામ પણ મળેલા છે જે આજે પણ મારા બાળપણની યાદો જે છે એને તાજી કરે છે
ઓહ સાચી વાત છે તને ઈનામ મળ્યા એના પર હું ખુબ વધારે ખુશ થઈ જેમકે બાળપણમાં આપણને નાની નાની વસ્તુઓમાં પણ ખુબ ખુશી મળતી હતી જેમ કે કોઈ ચોકલેટ આઈસક્રીમ કે નવું રમકડું મળતા જ આખો દિવસ આનંદ રહે રહતો હતો કે હા મને એક ચોકલેટ મળી છે તો આખો દિવસ આપણે આનંદમાં રહેતો હતો તો
સાચી વાત છે એ તો અને આજે એવું થઈ ગયું છે કે ઘણી સુવિધાઓ હોવા છતાં બાળપણ જેવી નિસ્વાર્થ ખુશી ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું લાગે છે જાણે એમ
સાચી વાત છે અ આજના બાળકો અને આપણા બાળપણમાં ઘણો ફરક આવી ગયો થયું છે
હા એ તો ઘણો ફરક દેખાઈ રહ્યો છે અને આવી ગયો છે એ તો સાચી વાત છે કે આપડા બાળપણની અંદર જો ને રમકડા જ લઈ લો પેલી મોબાઈલ માં ગેમ આવતી રિંગ વાડી અંદર પાણી ભરેલું હતું પછી ઘોગરો આવતો હતો પછી લખોટી આવતી હતી એવા બધાને રમકડા જોવા મળતા હતા સત્તુડ રમતા હતા આપણે પણ અત્યારના બાળકો પાસે ગમ ગેમ ના નામે ખબર નહી અલગ અલગ પ્રકારના રમકડા ઉપલબ્ધ હોય છે અને સૌથી મોટું રમકડું એમની માટે જેમની પાસે ઉપલબ્ધ હોય છે એ છે ફોન કે એમને બાળપણનું જે અર્થ છે બાળપણ કેવી રીતે જીવાય એ તો દે દેખાતું જ નથી એ લોકોમાં કે મોબાઈલ વિડીયો ગેમ અને સોશિયલ મીડિયામાં એ લોકો વધારે સમય વીતાવે છે જયારે આપણે તો મિત્રો સાથે મેદાનમાં રમતા હતા
સાચી વાત છે. અત્યારના જમાનામાં બાળકોને વધારે ફોન નો યુઝ થઈ ગયો છે. એ લોકો આપણા જેવી બધી જે મેદાનમાં આપણે રમતા હતા એ બધી રમ હવે તો બધા ભૂલી જ ગયા છે. એ કોઈને યાદ જ નથી. અહ આપણેે રમ્યા છે એટલે આપણને યાદ છે, અને આપણને અત્યારે એ દિવસે યાદ આવે છે. બાકી અત્યારના જે બાળકો છે એ લોકો તો ફોન માંથી જ બહાર નથી આવી શકતા. થી આજના બાળકોને પણ બહર રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
હા એ તો સાચી વાત છે. એ લોકોને આપણું બાળપણ કેવું હતું એ બતાવવું જોઈએ. અને બાળપણ ની આવ્યો તો મતલબ ક્યારેય જૂની જ ન થાય એમ, સમય ભલે પસાર થઈ જાય. પરંતુ યાદો હંમેશા છે ને એ આપણી સાથે જ રહે છે. અને મ જે હું તો જયારે મારા બાળપણમાં હતી ને તો મારા ઘરના કે મારા મમ્મી કે મારા પરિવારના લોકો છે ને મારા નન નાનપણના ફોટા પડાવતા તા હતા, અલગ-અલગ મહિને અલગ-અલગ વર્ષે સ્ટુડિયોમાં જઈને. તો એ પણ હજુ એવાને એવા છે એમ. તો એ જે નાનપણના ફોટા જે છે એ જોઈને આપણને બાળપણની યાદ આવી જાય છે એમ. પરંતુ એક વસ્તુ પણ એવું છે કે સમય ક્યારે જે છે પાછો આવતો નથી. તેથી આપણે અહિંયા યાદીને યાદોને સાચવી રાખવી જોઈએ અને વર મા જીવનને પણ ખુશી થી જીવવું જોઈએ
સાચી વાત છે તારી મને પણ આજે ખુબ આનંદ થયો કે આપણે બાળપણની યાદોને ફરીથી એક એક વાર યાદ કરીને આપણેે ખુશ થયા આવી યાદો હંમેશા મનને ખુશ કરી દે છે.
હા સાચી વાત છે. મને પણ બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને. સારું ચલો.
હા, આભાર.
આવજો.
હા આવજો.